હલો અવાજ આવે છે?
અવાજ આવે છે? હા આવે છે અવાજ. આવે છે મને. હા, તો. આજે આપણેે છે ને બાળપણની, બાળપણની પરિવાર સાથેની યાદોની ચર્ચા કરીએ તો બાળપણ જીવનમાં સૌથી સુંદર અને નિર્દોષ સમય માનવામાં આવે છે. કારણ કે, આ સમય દરમિયાન પરિવાર સાથે વિતાવેલી ક્ષણો છે. જીવનભર મનમાં તાજા રહી જાય છે. એટલે બાળપણ માં યાદોમાં માતા, પિતા, પ્રેમ, અ દાદા, દાદી ની વાર્તાઓ ભાઈ-બહેન સાથેની મસ્તી અને પરિવાર સાથે ઉજવેલ તહેવારો બધું જ સામેલ હોય છે. કે સમય પસાર થઈ જાય છે લોકા મોટા થઈ જાય છે, જવાબદારી વધી જાય છે. પરંતુ બાળપણની યાદો હંમેશા દિલમાં ખાસ સ્થાન જ રાખે. છે.
ખુબ જ સાચી વાત છે. બાળપણ એ મનુષ્યના જીવનનો એવો તબક્કો છે જ્યાં દુનિયાદારીનો કોઈ બોજ હોતો નથી. બસ હોય છે, તો માત્ર નિખાલ અવસ્થા અને વહાલ જયારે આપણે બાળપણની પરિવાર સાથેની યાદગી યાદોની વાત, વિચાર કર વી તે વિચારીએ છે ત્યારે જાણે સ્મૃતિઓનો એક આખો પટારો ખુલીને સામે આવી જાય છે. એક દિવસો એ દિવસોમાં આપણી દુનિયા આપણા ઘરના ચાર ખૂણા અને પરિવાર સભ્યોની આસપાસ જ ફરતી હોય છે. આજના આધુનિક યુગના યુગમાં ભલે આપણી પાસે સુખ- સુવિધાઓ તમામ સાધનો હોય છે. પરંતુ એ જૂના સમયની જે હૂંફ અને સાદગી હતી. તેની તોલે કંઈ કંઈ જ આવી શકે નથી એવું છે. પરિવાર સાથે વિતાવેલા એ દરેક ક્ષણ આજે એક કિંમતી અને રત્ન જેવા લાગે છે.
હા, તમારી વાત બિલકુલ જ સાચી છે. કે બરાબર છે. કે બાળપણ પણ ઘર માત્ર રહેવાની જગ્યા ન હતું, પરંતુ ખુશીઓનું એક નાનું વિશ્વ હતું. કે સવારે મમ્મીને અવાજથી ઉઠવું, રસોડામાં બનતા નાસ્તા ની સુગંધ લેવી, પપ્પા સાથે રમવું અને દાદી સાથે દાદી ની વાતો સાંભળવી, આ નાની નાની બાબતો જીવનમાં ખુશીઓથી ભરેલી બનાવતી હતી. કે ઘરમાં દરેક વ્યક્તિને પ્રેમ અને કાળજી અનુભવા હતી. અને જયારે ઘણા બાળકો માટે તો બાળપણ સૌથી મીઠી યાદો દાદા દાદી ની વાર્તા જ વાતો જ લાગે કે, રાતે સુતા પહેલા રાજા રાણીની વાર્તાઓ કરે કે, પૌરાણિક કથાઓ કરે કે, પ્રેરણાદાયક પ્રસંગો કે પણ સાંભળવાની મજા જ અલગ હતી. કે આ વાર્તાઓ માત્ર મનોરંજન ના હોતી પરંતુ જીવનના સંસ્કાર સાર અને મૂલ્યો પણ શીખવાડતી હતી આપણને
એ ખૂબ જ સરસ વાત છે. બાળપણની સૌથી પહેલી અને મીઠી યાદ સવારે વહેલા ઉઠવાથી શરૂ થાય છે. મમ્મી જયારે વ્હાલ માથા પર હાથ ફેરવીને ઉઠાડતી ત્યારે, એ પર્સમાં જે સુરક્ષાનો અનુભવ થતો હતો તે જ કંઈક અલગ હતો. રસોડાથી આવતી ચાની સુગંધ અને દાદા દાદીના હાથે રહેલા છપ્પાનો અવાજ આ બધું એક લય જેવું લાગતું હતું. દાદા સાથે સવારે મંદિરે જવાનું અને રસ્તા માં નાની નાની વાતો કરવાની મજા જ કંઈક અલગ હતી. વડીલોના આશીર્વાદ અને તેમની છત્રછાયામાં આપણું વ્યક્તિત્વ ઘડાતું હતું તે સમયે સંયુક્ત પરિવારનો જે મહિમા હતો તે આજ વિભક્ત પરિવારમાં જોવા મળતો નથી. કાકા-કાકી, ભાઈ-બહેન અને દાદા-દાદી સાથે એક જ છત નીચે રહેવું એટલે જાત જાણે રોજ ઉત્સવ જેવું લાગતું હતું.
હા, તમારી વાત બિલકુલ જ સાચી છે કે આપણ બધાને એવું સમજ પડે છે અને આપણને આમ એવું થાય કે તહેવારમાં તો ખાસ જ આ બધું યાદ આવે કે જયારે આમ પરિવાર સાથે ઉજવેલા તહેવારો બાળપણ નું બધું વધુ રંગીન બનાવી દેતા હતા. કે દિવાળી હોય નવા કપડા પહેરવા, ફટાકડા લેવા જવા, મીઠાઈ લાવી અને આખા પરિવાર સાથે ઉજવવું ઘરમાં ખુશી અને ઉત્સાહ છવાઈ જાય, આ તો આપણને ખુબ જ યાદ રહે. અને જયારે ઉત્તરાયણ હોય તો તો પતંગો લેવા જવી, પતંગો ચગાવી છત પર પરિવાર સાથે સમય પસાર કરવો, ઉંધીયુ અને જલેબી ખાવું -. આ બધું પણ આમ બાળપણની યાદો આપણને બહુ ખાસ જ બનાવી દે. કે બાળપણમાં આખો પરિવાર સાથે બેસીને ભોજન કરતો હતો. મમ્મીના હાથનું ગરમ ભોજન, દાદી ના આગ્રહ કરીને વધુ ખવડાવું અને ભોજન દરમિયાન થતી મસ્તી. ભરી વાતો આવા સમયે પરિવારમાં વધુ નજીક લાવતો હતી. અને આજના વ્યસ્ત જીવનમાં લોકો ઘણી વાર આ ક્ષણોને યાદ કરે છે.
ખૂબ જ સાચી વાત છે. તહેવારોની વાત કરીએ તો તહેવારોની વાત કરીએ તો બાળપણમાં તહેવાર માત્ર રજાઓ ન હતા, પણ પરિવાર સાથે જોડાવાનો એક અવસર હતો. દિવાળીના દિવસોમાં મમ્મી અને કાકી સાથે મળીને આખા ઘરની સફાઈ કરી કરે અને અવનવી મીઠાઈઓ બનાવે. એ મીઠાઈઓ જ્યારે ડબ્બામાં ભરાતી હોય ત્યારે છાના માના એક બે લાડુ ચોરી લેવાની જે મજા હતી, એ જ કંઈક અલગ હતી. તે અત્યારના ઓર્ડર કરેલી મોંઘી મીઠાઈઓનુ ના સામે કશું જ નથી. થી પપ્પા સાથે બ હા, હા બોલો.
હા, અત્યારના વ્યસ્ત જીવનમાં તો આ બધું બહુ ખુબ જ યાદગાર રહે.
એજ અને પપ્પા સાથે બજારમાં જઈને નવા કપડાની ખરીદી કરવી અને ફટા અ ફટાકડાની થેલી લઈને ઘરે પાછા આવતા જે ખુશી જોવા મળતી હતી, જે આનંદ હતો, જે આજની ચિંતાવાળી જીવનથી ખૂબ જ અ પરે હતો.
હા તમારી વાત બિલકુલ જ સાચી છે અને જયારે તો અમુક વાર તો શાળા જયારે તૈયારી હોય ને શાળામાં જવાની ત્યારે તો જે પ્રેમ હોય માતા પિતાનો કે સવારે સ્કૂલ માટે તૈયાર થવું પણ એક યાદગાર અનુભવ બની જાય કે મમ્મી ટિફિન બનાવે પપ્પા સ્કૂલ છોડવા આવે અને વરસાદમાં છત્રી લઈને જવું આ નાના-નાના ક્ષણો પણ પરિવારમાં પ્રેમ છુપાયેલો હતો કે બાળપણમાં ખુશી માટે મોટી વસ્તુઓની જરૂર ન હતી કે એક ચોકલેટ આપી દોને ખુશ થઈ જઈએ નવી પેન્સિલ લઈ આપો આઈસક્રીમ ખાવા જઈએ કે પરિવાર સાથે ફરવા જવું આ નાની-નાની બાબતો જ આમ સાચી ખુશી હતી એ ટાઈમે તો.
એકદમ સાચી વાત છે અને વેકેશન ના સમયે એટલે કે મામાનું ઘર અથવા અ વતનનું ગામડું એ સમયે વેકેશનમાં કોઈ લર્નિંગ ક્લાસ કે કોઈ અ સ્પોર્ટ્સ નું કશું હતું જ નહી તે સમયે માત્ર ધમચક જ હતી આખો દિવસ શેરીમાં લંગડી ગીલી દંડા અને સંત સંતાકુકડી રમવા રમ રમવામાં આવતી બપોરે જય્યારે સૂરજ તાપ તપતો હોય અને વડીલો ઘરમાં આરામ કરતા હોય ત્યારે છા છાનામાના બહાર નીકળીને પ પડોશીઓના આંબા પરથી કેરીઓ પાડવી કે ક કચ્ચા બોર ખાવા એ અમારા સૌથી એક સૌથી વિશેષ્ટ યાદ યાદમાંથી એક હોય છે બધાના બાળપણની.
બિલકુલ જ સાચી છે કે અમુક બાળકો માટે તો ઉનાડાની રજાઓ એટલે ગામડામાં જવાનું અને આનંદ કરવાનો કે ખેતરમાં ફરવાનું ઝાડ પર ચડવું તળાવમાં રમવું અને કાકા કાકી અને કઝિન સાથે મસ્તી કરવી એટલે આ ગામડાનું સરળ જીવન બાળપણને કુદરત જોડાતું હતું કે આ બધું જ આ આપણ ને યાદ રહે છે આગળ જઈને અને પરિવાર સાથે આપડે પ્રવાસ પર જઈએ આ ટાઈમે કે બાળપણમાં એક ખાસ જ યાદ બની જાય કે ટ્રેનમાં મુસાફર કરીએ રસ્તામાં ગીતો ગઈએ સાથે ફોટા પડાવીએ અને નવા સ્થળો જોઈએ. એટલે આ પ્રવાસ દરમિયાન પરિવાર સાથે વિતાવેલા સમય સંબંધો વધુ મુજબ બનવા હતા.
સાચી વાત છે અને વાત કરીએ પિતા અ પિતાનો એમ નો બચાવ આ બંને વચ્ચે આપણું આખું બાળપણ ઉછર્યું છે. પપ્પા ક્યારેક લેશન કરવા બદલ હતા પણ એ જે પપ્પા સાંજે ઓફિસ થી આવતા વખત વખતે નાની એવી ચોકલેટ કે ગમતું કશુ રમકડું કઈક ક્યાંરે લઈને આવતા અને આપણને ખુશ કરી દેતા માતા ખોડો એટલે માતાનો ખોડો એટલે દુનિયા નો સૌથી મોટું આપણે કોઈ ઈચ્છા થતી કે સ્કૂલમાં કોઈ સાથે ઝઘડો થતો ત્યારે મમ્મી પાસે જીનેરી લેવાથી બધું દુઃખ આપણોમાં સૂખમાં બદલી જતો. બદલાઈ જતો તો એ ખુબ જ સુંદર હતું.
હા હા તમારી વાત બહુ જ સાચી છે, અને બાળપણમાં તો મનમાં કોઈ ચિંતા પણ ન હતી કે ભવિષ્ય ન ફિકર ના હતી કે પૈસાની ચિંતા ના હતી કે માત્ર રમવું અને ખુશ હોવું આજ આપણું એક મુખ્ય એ હતું જીવનમાં અને આ નિર્દોષ સમયના જીવનમાં સૌ થી હળવો અને આનંદ વારો સમય હતો કે જયારે લોકા મો થાય છે ત્યારે અભ્યાસ નોકરી જવાબદારીઓ વધે છે ને ઘણી વાર પરિવાર સાથે સમય ઓછો મળે છે ત્યારે બાળપણની યાદો વધુ કિંમતી લાગે છે કે જૂના ફોટો ગીતો અથવા ઘરની સુગંધ પણ બાળપણ ની યાદ જ આપણને અપાવી દે છે.
સાચી વાત છે, અને બીજું બાળપણની બાળપણની એ નાની નાની મુસાફરીઓ પણ યાદગાર હતી કોઈ લગ્ન પ્રસંગ આખા પરિવારનું બસ કે ટ્રેનમાં જવું રસ્તામાં ગીતો ગાવા અને ધરનું ઘરનું બનાવેલું ખાવાનું સાથે ખાવું આ બધું જ એકતાની નિશાની હતી પૈસાની કિંમત કરતાં સંબંધોની કિંમતો વધારે હતી એ સમયે કોઈના ઘરે જતા વખતે આપણે એ અ એપોઈન્ટમેન્ટ નથી નથી લેવી પડતી પણ અ અત્યારે લેવું પડે છે.
હા હા તમારી વાત બહુ જ સાચી છે કે બાળપણની યાદો માણસ ભાવુક બનાવી દે છે કે ઘણી વાર લોકા કહે છે કે કાશ ફરી એકવાર આ દિવસો પાછા આવી જાય તો કેટલો સારો લાગે પરંતુ સમય પાછો આવતો જ નથી અને માત્ર યાદ જ મનમાં જીવંત રહી જાય છે કે બાળપણની પરિવાર સાથેની યાદ, જીવનમાં સૌથી થી અમૂલ્ય ખજાનો છે કે તેમાં પ્રેમ ખુશી નિર્દોષતા અને લાગણીઓ લી હોય છે કે માતા પિતા, દાદા દાદી ભાઈ, બહેનો અને પરિવાર સાથે વિતાવેલા ક્ષણો માણસને જીવનભર આનંદ અને શક્તિ આપે છે, એટલે સમય બદલાઈ જાય છે. પરંતુ બાળપણની મીઠી યાદો હંમેશા દિલમાં જીવંત જ રહી જાય છે.
સાચી વાત છે ખૂબ જ સાચી વાત છે, અને બીજી વાત એ કે આપણે અ ઉત્તરાયણમાં આખો દિવસ ધાબા પર રહેવું પ પિતરાઈ ભાઈ બહેન સાથે પતંગો કાપવી, ચગાવી કરવી અને સાંજે જય્યારે અંધારું થાય ત્યારે આતિશબાજી જોવી આ બધું જ પરિવારના સાથ વગર અધૂરું હતું.
હા, તમારી વાત બિલકુલ જ સાચી છે કે બાળ પણ પરિવાર માં સૌ અસ સાથે ની યાદો જીવનને સૌ થી અમૂલ્ય સંપત્તિ છે અને એની તો આપણે વાત કરીએ ને તો વાત કોઈ દિવસ પતે જ નહી. તેના માટે આપણે ફરી વાર કોઈ દિવસ વાત કરીશું ચોક્કસ
જરા ચોક્કસ ચોક્કસ હા